હમ હમ હ
હલો હા કે હા બસ મજામાં શું ચાલે છે
બ તવા જ
બસ હજ આજે રજા છે તો પિક્ચર જોવા જવાનું વિચારીએે છે
અને બસ રા ચ
અવાજ અવાજ કપાય છે તે સ્પી અવાજ કપાય છે
હા
સ્પીકર હોય તો બંધ કરો
ઓકે એટલું સરસ વાત કરી હવે આવે છે બેન
ના આવે બરોબર આવે છે બરોબર
હા એટલું સરસ વાત કરી ને તમે કે પિક્ચર જોવા જઈએ ને આપણેે તો આખ વિક નું જે થાક હોય ને એ થાક એટલો મસ્ત ઉતરી જાય ને પછી બાકીનો સમય પણ એટલો સરસ જાય ને એટલે આપણા જીવનમાં મનોરંજન નું ખુબ જ મહત્વ છે તમને ખબર છે કે આપડી જે ભારતીય બંધારણ ધારો છે ને કાયદામાં તો તેના અંદર વ્યક્તિને ફ્રીથી હરવા ફરવાનો ખાવાનો પીવાનો એક અધિકાર આપ પણ આવેલો છે કે જો વ્યક્તિ કેશ ન હોય ને તો એ ફિલ્ડમાં કામ કરતો હોય ને એ ફિલ્ડમાં બરાબર એ કામ ના કરી શકે ને એનું રિઝલ્ટ પણ ના આપી શકે કે જેની અસર છે ઉપર આપણા અર્થતંત્ર પર પણ પડી શકે છે
હા સાચી વાત છે અને આ પહેલાના જમાનામાં તો જરૂર શરૂઆતમાં જયારે સિનેમા ભૂલે ત કે બસ હવે થિયેટર ખુલ્યું છે નવા થિયેટર માં નવું પિક્ચર બાર પડ્યું છે તો એટલી ભીડ થઈ જતી ને લોકો કે હો આ પિક્ચર આ પિક્ચર સન્ડે આવે સન્ડે પણ ચાલુ જ રહેતું સન્ડે ની રાહ જોઈને બેઠા ક્યારે સંડે આવે ને આપણે પિક્ચર જોવા જઈએ પણ હવે તો કોઈ સંડે ની પણ રાહ જોતું નથી કે ચાલ આજે આજે ચાલુ દિવસ છે પણ રજા છે તો આજે આપડ બધા ફેમિલી સાથે પિક્ચર જોવા જઈએ અને એન્જોય કરીએ ને પિક્ચર જોતા જોતા પણ જયારે પોપકોર્ન કઈ નવાઈ નથી ખાવા પણ પિક્ચર જોવા જઈએ એટલે પોપકોર્ન તો જાણે ખાવી જ પડે એની સાથે સાથે એન્જોય બી સર જોયા પછી પણ જમવાનું તો બહાર જ હોવું જોઈએ કે આપણે હોટલમાં જમીને જ ઘરે જવાનું તો જ એન્જોય કર્યું કેહેવાય પિક્ચર જોઈને સીધા ઘરે ગયા પાછું એનું એક રસોઈ બનાવ ખાો પીો ને એ બધું કોઈને ગમતું નથી ફૂલ એન્જોય બધાને કરવું હોય છે ઘણાને કોમેડી પિક્ચર ગમતા હોય છે ઘણાને ફાાઈટિંગ વાળા ગમતા હોય છે ઘણાને હો હર પિક્ચર પણ ગમતા હોય છે કોઈ ઇંગ્લિશ પિક્ચર જોવાનું પસંદ કરતા હોય છે અને હવે તો ગુજરાતી પિક્ચરો પણ એટલા બધા લોકો પસંદ કરે છે કે ના પૂછવા જેવા પિક્ચર પડે એટલા ફૂલ ને હીટ પ ચર્ચાાય છે
હ
એવ તો ધન
છે
હ તો
હ
છ
હલો
નથી આવતો
હલોો
હા અ હા તમારો આવા ધીમું આવતું હતું એટલા માટે હા ના અને હવે તો ઘરે પણ બધા હવે તો સ્માર્ટ ટીવી થઈ ગયા એટલે જો ઘણા લોકો ઘોઘાટને ફેસિલિટી ના હિસાબ સબે ઘરે પણ ટીવી જોતા હોય છે કે જે યંગસ્ટર્સ તો જોતા હોય છે થિયેટરમાં પણ જે વડીલો છે કે જોવા નથી જઈ શકતા એ લોકો ઘરે પણ હવે બેસીને નવા પિક્ચરો યુટ્યુબ પર કે જી હોટ સસ્ટાર પર કે સ્માર્ટ ટીવી માં એ લોકો ઘરે પણ એન્જોય કરી શક ને જેને ના જવું હોય ત તો ફેમિલી સાથે ભેગા થયા છે ને કામ મોડું પડતું કે આ છે તો ચાલો ક્યા પે પિક્ચર લગઈ તો ઘરે બેસીને પણ આપણે એન્જોય કરી શકીએ છીએ મનોરંજન મેળવવું એ આપણા હાથમાં કે ફિલ્મ જોઈને કે ફરવા જઈને કે કઈ રીતે આપણે એન્જોય કરવું છે હવે તો ગુજરાતી નાટકો હિન્દી નાટકો પણ એવા સરસ સરસ થવા લાગે છે બધા હોલમાં એમાં ગુજરાતી નાટકો આપડે રિયલ લાઈ લાઈ જોઈ શકીએ છી અને એમાં અમારા સમાજ તરફથી પણ એક વખત તો વચ્ચે ગોઠવામાં આવ્યું હતું બધાને ટિકિટો વહેંચી દેવામાં આવી હતી સીટ નંબર પણ આપી દેવામાં આવ્યા હતા અને પછી એ હોલ ઉપર જવાનું ત્યાં તમે ટિકિટ આપો એટલે તમને તમામે સીટ નંબર અને નાસ્તાનું પણ પેકેજ તમને સાથે આપી દે એટલે તમારે ઉભા થઈને કશે જવાની જરૂર નહીિ અને ફૂલ નાટક તમે ફેમિલી સાથે એન્જોય બી કરી શકો નાસ્તા પાણી સાથે એન્જોય કરી શકો અને હ સી હસીને પેટ દુખી જાય અને બધાને સમાજની વચ્ચે તમે બધા એકબીજા આટલો મોટો સમાજ ભેગો થાય ને બધા પો એક બીજાને ઓળખતા હોય એટલે એન્જોય કરવાની પણ મજા આવે ને હસી મજાકમાં પણ પિક્ચર જોતા જોતા મનોરંજન મળે અને એક જાણે આ એટલા બધા બધા દિવસ નો થાક ટેન્શન ભરી જિંદગી માંથી તમને સારું મનોરંજન મળી રહે
હા એકદમ સરસ વાત કરી કે ને બધા પી પારી હોય સખી ગ્રુપ હોય મંડળ હોય સ સો ગુપ હોય તો એ બધ ધ સારા સારા પિક્ચરો હોય ને તો આખા ના આખા ગ્રુપ છે ને તો સાથે જોવા જાય મજાક મસ્તી કરે તમે કે જે રીતે પોતાનો સીટ નંબર આપી દે પછી એકબીજા ને સારા સારા ફન્ડસ લોકો હોય તો જોડે જો નંબર ના નહીં આવ્યા હોય તો એટલે કોઈ બીજાને એડજસ્ટ કરીને બદલી પણ લેતા હોય છે અને પછી સાથે ફૂડ નાસ્તા નુપેકેટ પણ આપે એટલે એન્જોય કરતા કરતા આપણે નાસ્તો પણ કરી લેતા હોઈએ છી અને છેલ્ એ પછી કોઈ ગ્રુપ વાળા હોય તો શું કરે છે કે પૈસા થોડાક વધારે ઉઘરાવી લે અને પિક્ચર જોયા પછી આપને શું કરે છે કે ડાયરેક્ટ જમવા માટે લઈ જાય છે એટલે પણ લોકો પિક્ચર જોવા આવે છે ને તે લોકો ન તો આખો દિવસ એટલું બધું એન્જોયમેન્ટ જાય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એવું હોય છે કે આપણા ફ્રેન્ડ સર્કલ સાથે આપણે સારી રીતે એન્જોય કરીએ તો આપણો બાકી નો સમય અથવા તો બીજો દિવસ એટલો બધું સરસ જાય છે ને કે જે કામ કરવાની એનર્જી હોય સ્ફૂર્તિ હોય તે દમ ડબલ
અને ફેમિલી સાથે બધા સાથે જઈ ફરવા જઈને વિતાવેલો સમય યાદગાર રહી જાય છે કે આ ટાઈમ આ દિવસે આપડે બધા આવેલા અને સાથે પિક્ચર જોવા ગયેલા વેકેશન માં કે આ દિવસે કે બર્થડે ના દિવસે અને પેકેજમાં બી કેવું થાય છે કે એ લોકો જે નાસ્તો આપે ત્યાં તો બધા વેકે બધા ભેગા થાય છે જમવાનું ઘરે જમી અમુક લોકો બહાર નથી ખાતા હોતા એટલે ઘરે જમી લેતા હોતા ને પછી કે ચલો હવે બધું કામ પતી ગયું છે તો હવે શું કરીએ તો બધા ક ચાલો જુઓ તું કયા થિયેટર માં કયું પિક્ચર ચાલે છે તો કોઈ કઈ હોરર પિક્ચર જોવા કોઈ ક મોલમાં જઈ કોઈ કે કોમેડી પિક્ચર જોવા કોઈ નાટક જોવા જોઈએ પછી જે બહુમતી હોય એ પ્રમાણે નક્કી કરી ને બધા પોતપ પોતાની ગાડી લઈ ને બધા એન્જોય કરવા ઉપડી જતા હોય છે અને બધાને એટલી મજા આવતી હોય છે ને કે બસ પછ ઘરે આવ્યા પછી પણ બધા એ પિક્ચરની વાતો કરતા હોય છે કે કોમેડી હોય તો કે આની કોમેડી જોરદાર આની પછી એના જે શોર્ટસ હોય કે એના જે બોલવાની સ્ટાલ હોય એ સ્ટાલ બધા મારે છે એટલે પાછું ઘરે પણ અડધો કલાક કલાક બે કલાક સુધી તો પિક્ચર ની જ વાતો ચાલતી હોય અને એ પ્રમાણે જ જે આપડે જોયું એન્જોય કર્યું એ બધી વાતો કરતા હોઈએ છીએ અને હવે તો ટીવીમાં પણ તારક મહેતા જેવી સિરિયલો આવે છે બધા ફેમલી સાથે જોઈ શકાય છે કારણ કે અત્યારના પિક્ચરો એવા થઈ ગયા છે કે જોડે બેસીને બધા પિક્ચરો આપણે ફેમિલી સાથે નથી જોઈ શકતા એટલે અમુક પિક્ચરો યંગસ્ટર જોવા જાય છે અમુક ફેમિલી સાથે જોઈ શકાય એવે ગુજરાતી પિક્ચરો પણ હવે તો આપ ફેમિલી સાથે જોઈ શકીએને અમુક હિન્દી પિક્ચરો કે હોરર પિક્ચર જોવાના ટાળવા પડે છે એટલે આ તારક મહેતા જેવી સીરિયલ છે અમુક બીજી કોમે કોમેડી સિરિયલ છે એ વાગલે ક દુનિયા છે એ બધી જોવાની આપણને વધારે મજા આવે છે તો આપણે ઘરે બેસીને પણ એન્જોય કરી શકીએ છીએ
હ એ તમે સાચી કે પહેલા જે પહેલાના બહુ વર્ષો પહેલા જે સિરિયલો પાંચ દસ મિનિટ પેલા ટીવીની સામે ગોઠવાઈ જતા હતા એ બધી સિરિયલો પાછી આવવા લાગી છે તો આપડે જે અ પેલા લોકો જોતા હતા તે બધું પાછી ફરીથી આપણને યાદ આવે છે અને આપડી દુનિયા પાછા આપડે રિવાઈઝ કરીએ છીએ કે હ મેં આવું કરેલું મેં આવું કરેલું તો ખરેખર આપણને જીવવા માટેની અ જે અ રોટીન જે લાઈફ છે જે બોરિંગ થ ગયો છે કે સવારે ઉઠો ચા નાસ્તો કરો જોબ પર જાઓ નહીં ગયેલા તો ગૃહણીઓ હોય તો પાછુ જમવા વાનું બનવો પીરસો પાછો કામ કરો સુઈ જાઓ પાછા ઉઠો એ લાઈફમાંથી બિલકુલ ચેન્ગ મળી જાય છે અને જેનાથી સાયકોલોજી અ સાયકોલોજી એવ કે તમારા રૂન લાઈફ માંથી તમને જો ઇન્ટરેસ્ટો સબ્જેક્ટ વીકમાં એક વાર આપવામાં આવે ને તો તમારી કામ કરવાની સ્ફૂર્તિ વધી જાય કામ કરવાનું તાકાત વધી જાય કામમાં જે નિર્ણય આવવાનું હો ને તે નિર્ણયના પરિણામમાં ફેરફાર આવે તો આ પણ ખુબ જ જરૂરી છે લાઈફ મા દર વન્ડમાં આપડણે શું કરવું જોઈએ કે બધાને અ અ ગમતી પ્રવૃતિ કરવી જોઈએ તમને લોકોને ખબર છે કે એવરી સન્ડે હોલિડે હોય છે કે શા માટે હોય છે જે પારસી લોકો પાડે છે કે એવરી અ વીકના અંદર મડે ટુ સેટરડે સુધી છે ને એ લોકો કામ કરતા હોય છે એ લોકો ના ફાધરે જીધી પછી આપણને ક્યારે ટાઈમ મળે ભગવાન માટે તો એમને એવું કધું કે જે સન્ડે આપવામાં આવે છે ને તે હોલિડે છે ને તો સન્ડે ના દિવસે તમારી ચર્ચમાં જઈ અને પછી તમારે ભગવાનને પ્રે કરવાની હોય છે તો બધું જ સિસ્ટમેટિક ગોઠવેલું હોય છે
નાશા છે અને આટલી ફાસ્ટ લાઈફ જોબમાં ને એમાં આપણને ખબર હોય છે એટલે આપડે એ પ્રમાણે આપડે કરવું પડતું હોય છે અને એન્જોય માનસિક શાંતિને આગળ બીજું કામ આગળ વધારવા માટે આપડે મન મનોરંજન છે થોડીક માનસિક શાંતિ છે શારીરિક થાક ઉતારવા માટે આ બધું જરૂરી છે અને ફેમિલી સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવા માટે પણ આ બધ જરી છે આખો દિવસની દોડધામ વચ્ચે આ થોડોક બ્રેક લેવો પણ જરૂરી બની ગયો છે
ને આ ટોપિક પર આપણી સાથે વાત કરી ખુબ આનંદ થયો આપણી પાસેથી ઘણું બધું જાણવા મળ્યું તે બદલ આભાર થેન્ક
હા ફરીથી આપડણે પાછી આ ટોપિક પર વાત કરશું હ ને
ઓકે